હલો બોલ બોલ સ્મિત બોલ. બસ કઈ નઈ યાર બસ જુનાગઢમાં રખડું. બસ જુનાગઢમાં આપડે તો હું કઈએ કોલેજ કરું છું.
શું કોલેજમાં શું કરો તમે.
કોલેજમાં આપડે બી એ કરું બી એ બેચલર ઓફ આર્ટસ.
આઈ નો. પણ બીએ મે આપ સબ્જેક્ટ તો મીલા હોગા કે બીએ પ્લેન બીએ કર રહે હોગે.
નહી નહી ઓ રીલ આતી હ ને પ્લેન બીએ પ્લેન.
હા.
બી એ એટલે મારો સબ્જેક્ટ સોશિયોલોજી છે સમાજ શાસ્ત્ર.
સમાજ શાસ્ત્ર વિશે તમને સમાજ વિશે શીખવા મળતું હોય રેડી. તો તમે લેક્ચર તો અટેન્ડ કર્યા હશે.
લેકચર મારું આ છે એમ ત્રીજું હાલે
તમે લેકચર તો અટેન્ડ કર્યા જ
લેક્ચર એટલા બધી નથી કે આપડે મહિનામાં બે ત્રણ વાર લેચરટે કરવા જવાનું બાકી આપણે લેકચર નહી કરવાના.
મતલબ તમારી કોલેજ રેગ્યુલર નથી.
રેગ્યુલર છે પણ અમે જતા નથી.
એમ છે તો તમારે ઇન્ટરનલ માર્કમાં વાંધો નહી આવતો હોય.
ઇન્ટરનલ માર્કમાં આવે થોડો ઘણો વાંધો ટકામાં ફેરફાર પડે બાકી પાસ તો થઈ જાય આપડે.
અચ્છા એ પણ જો તમારે બી એ પછી આ કરશો. શું એમ એ કરો બી એથી કરો એના માટે અમુક ટકાવારી જોહે ને કે જો તમારે એમ એ કરવું હોય તો સી તેર પિન્ચોતેર ટકા જોઈએ રેડી. તો એ એ પ્રમાણે તમારે મહેનત કરવી પડશે ને તમને ઇન્ટરનલ માર્ક ઓછા આવશે તો પછી કેમ ભેગું થશે.
હાલ છે હવે કંઈક કરશું. માસ્ટર તો કરવાનું જ છે તો હવે મહેનત કરવી પડશે ને આપડે છેલ્લા સેમમાં જોઈએ ને વધારે ટકા એટલે ખેંચવું પ પડશે થોડુંક વાંચવામાં ને.
પણ સંદીપભાઈ તમે અત્યારથી જે ખેંચ છો ને તો જ તમને છેલ્લા સેમ સુધી સારા માર્ક આવ શે ને અત્યારથી તમે ને એમ નથી કે આ શિક્ષણ પદ્ધતિમાં તમે છેલ્લે ખેંચી લ્યો છેલ્લા માર્ક ગણાય ટી વાય ના ન એમ નથી આખેલ બધા વિશે પેલા ફસ્ટ સેમ થી સિક્સ સેમ સુધી સાઈન્ટ અપ કા સીતેર અપ માર્ક જોઈએ જોઈએ ને જોઈએ તો જ તમે એમ એ કરી બાકો બાકી એમ એ તમે ના કરી શકો સારી યુનિવર્સિટીમાં અને એમ એ તમારે એમ એ ને પી એચ ડી કરવી હોય તો તમારે સાઈટ સીતેર ટકા તો જોએ જ.
એવું છે તો હવે કાંઈક કરવું જ છે હવે રેગ્યુલર
તમારો સામા સાસ માત્ર વિશે જો તો તમે સમાજ વિશે કંઈક શીયખા હોય તો એ મને કહો તો તમે સમાજ વિશે શું શીખ્યા અત્યાર સુધીમાં.
સમાજ વિશે અત્યાર સુધીમાં મેં તો એક લેક્ચર અટેન્ડ જ નથી કર્યો સમાજ વિશે
કારણ કે મારો વિષય મેન વિષય સમાજશાસ્ સ્ત્ર છે એટલે હું તમને પૂછી શકું હા. મારે અત્યાર સુધ મારે અત્યાર સુધી ફસ્ટ સેમ થી અ અત્યારે લાસ્ટ બ ફાઈવ સમે હૈ ઉસમે હેસી અપ માર્ક હૈ મેરે સબમેં.
એ એમ છે.
હા, નહી મુજે અબ આગે કુછ આગે કરના નહીં મે તો બી એ કમપ્લીટ કરકે એમ એ કર કે મેં આપણા બિઝનેસ સ્ટાર્ટઅપ કર લુંંગા. હા, લેકીન મુજે સમજને સમજને કેસે કાર્ય કરતા હૈ લોક ઉસકી પેઢી રીતિ રિવાજ ઉસકે લિયે કુ કુ જાનના હૈ ઈસ લીએ મેને તો આપના સમાજશાસ્ત્ર લીયા હૈ. ઠીક હૈ આપને કિસ કે લિયે લીયા હૈ?
બ મારે એવું જ કઈક કરવુ મારે તો ખાલી સમાજશસ્ત્ર મારો મેન ગોલ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનું છે એકવાર સ્પર્ધામકમાં આપણે સેટલ થઈ જાયએ એટલે બસ પછી એમ એ માસ્ટર તો પછી હલા કરે ન કરે તો. એક વાર આપડે સરકારી નોકરીમાં લાગી જાઈએ એટલે પછી હાલે.
તો મારી વાત સાંભળો તમે. તમે સ્પર્ધાત્મક ક્યારે ક અત્યારે એક કોમ્પિટિશન હાઈ લેવલું થઈ ગીયું જી પી એસ સી યુપી એસ સી લેવ પણ કોમ્પિટિશન થઈ ગીયું છે.
આ કોમ્પિટિશન તો હાઈ છે પણ શું કરીએ આપડે ગોલ હોય ગોલ તો પૂરો કરવો
શું છે તમારો ગોલ?
મારો ગોલ તો છે આર્મી માં જાવાનો ઘર ના ના પડે કે તારે આર્મી માં નથી જવું.
તો એના સિવાય બીજું.
એના સિવાય બીજું તો હું હવે મારી આર્મી ગોલ છે એટલે હું તો એવી જ નોકરી લઉું કે જેમાં આર્મી પ્રત્યે કંઈક લગાવવા આવ તો હોય.
તો ફોરેસ્ટર છે, કોન્સ્ટેબલ છે, પોલીસ છે
કોન્સ્ટેબલ તો હમણાં વય ગઈ ફોરેસ્ટ વય ગઈ હવે આવે છે આપડે એમ બસ કંડક્ટર ની છે એમાં ભરવું જ ફોમ હવે જોઈએ શું થાય એમાં.
પણ બસ કંડક્ટર કરતા તમે થોડીક હારી તૈયારી કરો એક-બે વરસ એક્સ્ટ્રા આપો અનુ બસ્ટ કન્ડક્ટર છે ગવર્મેન્ટ જોબ પણ તમે એમાં જોએ ને એટલે તમે આનંદ ના લઈ શોકો આનંદ ના લઈ શો તમે એવી જોગ બોલોો કે તમારા લાઈફમાં આનંદ આવે કારણ કે કોન્ડક્ટર ની જોબ સારી છે પણ તમને વાર તેહેવામાં તમને રજા ના મળલેે
એઈ તો છે કે વાર ત વાર મારા જ ના મળે ને એ મારે રવિવારે પર જ ના હોય તો ડેલી જવું જ પડે એમાંરે
અને આપણે વાર તહેવારે ફ્યુચરમાં આપણા લગ્ન થશે તો આપણે ફેમિલી જોડે ટાઈમ ફેમિલી જોડે ટાઈમ તો આપવો પડશે ને એકલું પૈસા કમાવામાં જિંદગી તો નહી જ જવા દેવી પડશે ફેમિલીને ટાઈમ આપવો પડે બળ બચ્ચાને ટાઈમ આપો પવો પડે
શ છે
એટલે તમે અત્યારથી બે અત્યારે તમે બે વરષ એક્સ્ટ્રા આપો તો ફ્યુચરમાં તમને સારું રહે કારણ કે એમ તમે એમ પીએચડી કરવાના છે તો તમે ટીચર છે પ્રોફેસર છે એવાની તૈયારી કરો કારણ એમાં શનિ રવમાં અન્ય તહેવારમાં ત એમાં ા મળે અને પાંચ કલાકની નોકરી કહે એટલે તમે એની તૈયારી લગત દ
હા તો હવે કરવું જ હશે હવે તો મારે તો કોલેજ શરૂ છે એટલે મારે તો એમ એ કરીને મા ર કરીને બીએડ કરવું પડે
હા બાકી ટેટ વન ની એક્ઝામ દઈ એમ એ કરીને ટેટ ટુ ની કરી દેજો
હા એ તો પછી જોઈએ હવે તૈયારી તો હમણાથી શરૂ કરવી જ પડશે હવે
હા કારણ કે કોમ્પિટશન કોમ્પિટિશન કોરોના પછી આપણું છે, ને ગુજરાતમાં અન્ય બધીમાં હાઈ લેવલનું થઈ ગયું છે, ને ફસ અષ્ટાચારને બો વધી ગયો છે, હમણાં જો કે નીટનું એક્ઝામ વાયરલ થઈ ગયો હે પેપર ફૂટી જાય.
હા તો છે, હમં નીટ ના એક્ઝામ વાયરલ થયા છે, કેટલા છોકરા આત્મહત્યા કરી ગયા
હા. એ લોકો કેટલા કેટલા વર્ષથી તૈયારી કરી હોય છે, પછી એ આ ને એકના એક છોકરા હોય આત્મહત્યા કરી લે તો એના મા-બાપ ઉપર શું વીતે છે, એટલે અત્યારે મારો વિચાર છે, કે તમે ખુદનું સ્ટાર્ટઅપ કરો ભલે ગવર્મેન્ટ ખુદનું સ્ટાર્ટઅપ કરો તમારી જિંદગી ખુદ બનાવો એમ નહીં કે તમે સરકારના પૈસે પલો ભળો નહીં તમે તમારું લેવલ ઉચું કરો સરકારનુ હુ છે, સરકાર તો એક જોબ આપ દેશે તમને ઇન્કમ હાલો કે ત્રીસ હજાર છે, તો તમે મહિના ત્રીસ હજાર સુધી મહેનત કરજો લેકીન તમે જો પોતાનું ઈનકમ પરસન તમે એક દિના ત્રીસ કમાઈ શકશો ત્રણ લાખ કમાઈ શકશો એમ ખુદનું સ્ટાર્ટ કરો અત્યારથી તમે જે સ્ટાર્ટઅપ કરશો જે કોર્સ કરશો એ તમને ફિક્ચરમાં કામ આવશે
હા એ તો તમાને હાચી વાત છે, આપડે અત્યારે આપડું ખુદનું હોય તો ગમે ત્યારે જી કરવુ એ કરી શક કીયે આપડે.
ને એ ખુદ જેટલું આમ કેતા ને ઓલુ આપકે સામને પુન પૂરા સમંદર હૈ જીતના ઉછાલના ઉતના પાણી ઉછાલ લો
હા હા હા ઈ પણ હાચી વાત છે, તમારી
એ તમે પછી અ પાણીમાં છપછપીયા કરો એ મજા ન આવે
હા ઈ પણ છેસ
એમને કે તમ તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે એ પણ કરો બટ સ્ટાર્ટઅપ ખુદનુ અત્યાર સુધીમાં સારું રહે છે, સ્ટાર્ટઅપ કરો તમે પોતાનું નાની ઇન્કમલો સરકાર સરકાર તમને અમુક પૈસાની સહાય આપે છે, તમે અમુક પ્રકાર લોન લોવ એ તમે ખુદનુ સ્ટાર્ટઅપ કરો જેમ કે તમારે
હા હા જમીન તો છે, જમીન તો મારે હશે જ નય
છે ને
નાહી નહી.
પણ તમે જમીન ઉપર નહી તો ખુદનુ સ્ટ્ટઅપ કરી નાખો જેમ કે નાની દુકાન ખોલો. ત પછી અલગ અલગ સ્ટાર્ટઅપ કરો અત્યારે જમાનામાં કેટલા નવા બિઝનેસ ચાલુ થઈ ગયા છે, શોરૂમ ખોલના પોતાનો પછી નાનો મોટો અ લેવા જવાન અ શું કેય એને ટ્રાવેલિંગ નું બધું કરી નાખું
હા એ પણ છે, એવું કઈ હા હા એ પણ છે, આમ ઘરનું હોય તો સારું લાગે આપડે એમ
એમજ ગવર્મેન્ટમાં હું છે, ફિક્સ પગાર છે. ને એમાં કઈ નક્કી ના હોય એમાં કઈ નક્કી ના હોય. સરકાર ગુજરાત સરકાર ગમે ગમે ત્યારે ચેન્જ કરી નાખે.
હા હા.
તમે અત્યારેથી ખુદ સ્ટાર્ટઅપ પર છો ને.
હા.
આવતા વીસ વર્રમાં તમે એટલો પૈસો કમાવશો કે તમે ગવર્મેન્ટ ગવર્મેન્ટ જોબ કરતા ડબલ કમાવશો અને તમારી જિંદગી આરામ થ ર છે તમારા બાળ બચ્ચા સારી સ્કૂલમાં એજ્યુકેશન બનશે આગળ વધશે તમારી ફેમિલી ને કઈ વાંધો નહીં આવે માતા પિતાને કઈ વાંધો જોઈ એવું તમાર જીવન વિતાવી શકશો એમાં શું તમે ગમે ત્યા રજા પાડી શકો એમ ને ગવર્મેન્ટમાં તો શું હોય છે કે શનિ રવિની રા હોય છે રેડી. આમાં તમે ગમે ત્યારે રજા પાડી શકો તમે. તમે ખુદ માલિક છો તમારા ખુદના.
હા એ પણ સાચી વાત છે.
એટલે તમે પોતાનું સ્ટાર્ટઅપ કરો.
હા ઈ તમે બરોબર કીધો.
હ એમને કે તમારા પૈસા કર સરકાર ઘણી સહાય આપે છે આજના સમયમાં સરકાર એમ જ કહે કે તમે બિઝનેસ કરો ગવર્મેન્ટ એકઝમ તૈયારી ના કરો. આપ બિઝનેસ કરો.
ખુદ ન સ્ટાર્ટઅપ કરવામાં વધારે પૈસા આપે છે આપડે લોન આપે છે ઓછી ચિટી ઉપર
ડાયરેક્ટ સો પગો છે પછી એક પગો ડો બે પગોથી છોડો પગથીયા જને ત તમને તમાર અ બિઝનેસ સ્ટાર કરો ડાયરેક્ટ તમે સો પગતશો ને તમ લોસ થ એમને તો અપડાઉન થશે મારે. માકેટમાં અપડાઉન થશે એનાથી બિવારને રી્સ લેવો પડશે તમારે જિંદગી સુધારવી હોય તો અત્યારના જયમાં રિક્સ અત્યના તમામે રિસ્ક લેવાનુંને બહુ મહત્ત્વનું છે રિસ્ક લેશો બહુ જ આગળ વધશો રિસ્ક વગર કાંઈ જિંદગી કઈ સારી નહી થાય અત્યારે છ એવા જ રસો એના કરતા તમે રીસ લાવ જીવનમાં.
હા એ પણ સાચી વાત છે તમારી રિકસ તો અત્યારે ર ર્ તો લેવો જ પડે કેમ કે રીસ વિના તો અત્યારે કઈ થતું જ નથી એમાં. નેવ કે વ ને રસ તો ઈ કે
હા પણ આ રિસ્ રિસ્ક નહી રિસ્ક હૈ તો પૈસા હૈ પૈસા હૈ તો લાઈફ હૈ લાઈફ હૈ તો જિંદગી હૈ જિંદગી હૈ તો ફ્યુચર હ
હયામત હા હા.
ને એ બ એ ફિલ્મોમાં અચ્છા લગતાે લકન આપણે રયલ લાાઈફમાં તો હમ સિફ પૈચા કમા સમમાજમાં નામ બનાના આપણે માા બાપ ક નામ રોશન કરના હૈ. એસા વ સબ વ સબ ફિલ્મોમાં અચ્છા લગતા હૈ.
હા.
હા એસા.
શું હાલે બાકી?
બાકી તો અમે કરીએ પાર્ટ ટાઈમ જોબ ને મારે તો ચાલે એટલે
એમ કે ખાલી કોલેજ જ સારું છે કે બીજું કઈ સાઈડમાં કરો છો.
હા સાઈડમાં કરો ને મારુ શેર માર્કેટમાં ઇન્વેસ કરુ હું જોબ ચાલુ છે.
એવું છે હા હા.
અત્યારના જમાનામાં અત્યારે તો હું છું સુરેન્દ્રનગર બાજુ છું.
એમ છે.
અત્યારના જમાનામાં તમે કોમ્પ્યુટર શીખશો ને તો એ બેસ્ટ રહેશે કોમ્પ્યુટરમાં તમે શેર માર્કેટમાં તમારો રીસ્ક લઈને પૈસા ઇન્વેસ્ટ કરો તમે એક દિનના લાખ દૉઢ લાખ ગમે એટલા તમારા તેવળ હોય એટલા પૈસા પામી શકશો
હા ઈ પણ છે. અત્યારે તો આપણે ખુદ નો બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ તો જ આપણે જેટલા જ જો ધારી એટલા કમાઈ હકીએ બાકી તો આવું તો કઈ હે નહી બાકી તો સમાજના ઇમ્પ્રેશન માટે આપણે સરકારી નોકરી લઈએ કે સરકારી નોકરી હોય તો સમાજમાં આપણુ માન સન્માન થોડુંક વધે
મારે સમાજ વિશે એટલા માટે મને ગમે છે. તો મને છે ને સમાજ જાણવાને ઇન્ટરેસ્ટ છે, કે સમાજમાં કેવા કેવા પહેલાના જમાના રીતિ રીવાજો રેડી હોય છે. કારણ કે પહેલાના સમયમાં શું છે, આપણે શું જાણવા મળ્યું અત્યાર સુધીમાં સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવતા જેમ કે સ્ત્રીનો પતિ મરી જતા તો તેને સતી થવામાં આવતો તેને સળગાવી દેવામાં આવતી તેને વ્હાઈટ કપડાં પહેરી દેવામાં આવે તેને ઘરની બહાર ના નીકળતી નથી તેને અબલા નારી કરવાનું તે કેટલા અપશબ્દ ગણવામાં આવતા હતા એના વિશે મને જાણવા ઇન્ટરેસ્ટ આવ્યો અત્યંત નેચરલ ચેન્જ સમય ચેન્જ થઈ ગયો છે. કારણ કે પેલાના સમયમાં સ્ત્રી વિધવા થઈ જતી તો લગન ના કરતા અત્યારના સમયમાં વિધવા થાય તો બીજા લગ્ન કરી શકે છે, ને થોડાક સમય બાદ તેઓ પોતાના રંગીન કપડાં પને પણ રખડી શકે છે, ફરી શકે છે.
હા એ જ હા તો હવે રાખીએ મારે જમા જવું હે હવે
ઓકે. હાલો.
હવે કાઈ વાંધો નહી આવો તો ફોન કરજો